કેમ છો?
હું પણ મજામાં છું, આજે મને તારી સાથે સમય વ્યવસ્થાપનનો મદો આ વિષય પર વાત કરવાની છે.
વાહ, આ તો ખૂબ જ ઉપયોગી અને જીવનમાં કામ લાગે એવો વિષય છે. સમયજીજ જીવનાની સવંતી કિંમત શું છે?
હા, પૈસા ગુમાવાય તો પાછો મળી શકે, પણ સમય એક વાર જતો રહે. પછી પાછી આવતો જ નથી.
એકદમ સાચી વાત, એટલે તો સમય નયો યોગ્ય ઉપયોગ કરવાને ખૂબ જરૂરી છે ને, અને એ સમયમાં વ્યવસ્થા પણ ક લય
સમય વ્યવસ્થાપન એટલે શું?
સમય વ્યવસ્થા પણ એટલે આપના દ દિવસના કામો યોજના સાથે યોગ્ય કમાનો અને યોગ્ય સમયમાં પૂર્ણ કરાવવી કલા
એટલે દિવસના કામ પહેલેથી નક્કી કરવા.
હાજ કઈ કામ જ ક્યા કામ પેલે કરવાના. અને ક્યાં પછી કરવાના, અને ક્યાં કામ માટે કેટલો ટાઈમ લાગો. આપો, અને આ બધું નક્કી કરવું એ સમય વ્યવસ્થા પણ છે. ઘણા ફાયદા થાય, પેલો તો ફાયદો એ કે, કામ સમય પર પૂરું થાય છે, અને બીજી વાત છે કે, ગડબડ અને ઉતાવળ અને તનાવ ઓછું થાય છે.
હા, ક્યારેક કામો વધી જાય, અને પછી ગભરાટ થવા લાગે.
હા, હોટેલ જ સમય વ્યવસ્થા. પણ જરૂરી છે, જો આપને સમય પ્રમાણે કામ કરીએ તો કોઈ કામ બાકી રહતું અને નથીને મન શાંત રહે છે.
વિદ્યાર્થીઓ માટે પણ આ ખૂબ જરૂરી હશે ને.
હા જરૂરી છે, વિદ્યાર્થી અભ્યાસ જ અભ્યાસ અને હોમવર્ક વાચન ર રિવિઝન નંતર રમત ગમત અને આરામ. હા, બતું જ સમય પ્રમાણે. કરવું જોઈએ, અને સમય વ્યવસ્થા પણ હોય તો, અભ્યાસ સારો થાય.
બિલકુલ, જો રોજ થોડો થોડો આપે સમય પર કરાય. તો પરીક્ષા વખતે બોજ અ-હલ્પ થાઈ.
ગૃહાની માટે પણ સમય વ્યવસ્થાપન જરૂરી છે ને.
હા, આમાં જ ખુબ જરૂરી છે. ઘરકામ રસોઈ બાલ્કોની કાળંજી. જે બાજાર સપાય નંતર પરિવાહન માટે સમય આ બ વ્યવસ્થિત કરવા, એ સમય વ્યવસ્થા પણ જરૂરી છે.
કામકાજી લોકો માટે તો એ વધારે મહત્ત્વનું છે.
હા, જ ઓફિસ ઓફિસ ના કામ ઘજ ઘેરની જવાબદારી ફોન મીટિંગ પ્રવાસ આ બથા બચ્ચે તો સમય નું અને સંતુલન નું રાખવું જરૂરી છે.
સમય વ્યવસ્થાપન ન હોય, તો શું સમસ્યા શ-થઈ શકે?
કા મધુરા... રહે અને મનમાં તનાવ વધે અને ઉતાવલામાં ભૂલો થાય અને યોગ્ય પર અસર પડે અને તો જીવનમાં અસ્તવસ્ત બની જાય.
હા, ક્યારેક કામ બાકી રહે, તો અપરાધ ભાવ કો થાય.
અને પછી આત્મવિશ્વાસ પણ ના થવા લાગી અને એટલે તો નાનકડી યોજના પણ જીવનમાં મોટો બદલાવ લાવી શકે ને.
હા, સમય વ્યવસ્થા પણ કેવી રીતે શરૂ કરી શકાય?
અ સૌથી પહેલે તો દિવસના કામોની યાદી. બનાવી અને પછી એમાંથી કઈ કામ કરાવી. અને ક્યાંક પછી કરી શકે, એ નક્કી કરવાનું. હા એક સાચી પેલા મહવાનું કામ તો પછી સામાન્ય કામ. અને એના એ થી સમયનો સાચો ઉપયોગ
હા હા મોબાઈલ અને સોશિયલ મીડિયા સમયે. બગાડવાવામાં ઘણો ભાગ ભજવે છે ને.
હા ખુબજ ક્યારેક માણસ થોડો, સમય માટે મોબાઈલ ખોલે અને તો પછા એક ફિલ્મ કલાઓ નીકળી જાય અને. અ હોટેલ મોબાઈલ માટે તો પણ મર્યાદા
હા મને પણ ક્યારેક એવું થાય છે.
એટલે નક્કી સમય રાખવાનો જેમ કે મોબાઈલ માટે આધો, કલાક ન અભ્યાસ માટે બે કલાક નંતર આરામ માટે થોડો સમય.
સમય વ્યવસ્થાપનથી જીવનમાં શિસ્ત પણ આવે ને.
હા શિસ્ત જવાબદારી અને આત્મવિશ્વાસ. વધે છે અને સમયજ સમય કામ કરવાના વ્યક્તિ સફળ બનાવે તરફ, વધે છે ને.
મને લાગે છે કે સવારે, વહેળ ઉઠું પણ સમય વ્યવસ્થાપનનો પણ ભાગ છે.
જરૂુજ સવારે વેળલા ઉઠવા તી, દિવસ લાંબો લાગે છે અને કામ આરામમાંથી થાય છે અને મન તાજું રહે છે.
સમજાય છે કે સમય પણ એક જીવન છે.
કુલ જે વ્યક્તિ સમયની કદર કરે છે, એ જીવનમાં આગળ વધે છે.
ચલ હવે સમય વ્યવસ્થાપનના પણ મુખ્ય ફાયદા ગણીએ.
હા જરૂર જે સમય વ્યવસ્થા પનના ફાયદા તો ખૂબ જ છે જે કામ સમય પર પૂરું થાય, તનાવા અભ્યાસ અને કામમાં સુધારો થાય શિસ્ત આવે, અને આત્મવિશ્વાસ વધે જીવન સંતુલિત બને, આરોગ્ય માટે પણ સમય મળે.
હા તારી સાથે બોલીને ખુબ સારું થાય છે, સારું લાગે છે.